હલો હા અવાજ આવે છે મારો.
હો અવાજ આવે છે મને તમારું કમ્પ્લેન.
હા તો આજે આપડે મોબાઈલ ના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરીએ બરોબર.
ઓકે આપડે એના વિશેે વાત તો કરીએ.
હા તો તમે જણાવો કે તમારા માટે શું કેવો છ મોબાઈલ. ઉપયોગી છે કે નથી ઉપયોગી બિનજરૂરી છે
મારા મતે તો અત્યારે મોબાઈલ ના ઘણા ફાયદા છે કારણ કે પેલા તો ફોન કેવું હોય હતું કોઈને સંપર્ક પણ નતો થતો અને હવે તો કોઈને પણ વાત કરવી હોય તો ત્યારેા સંપર્ક પણ થ કામ પણ આબું થઇ જતું હોય છે
હા એ વાત તો તમારી સાચી છે હવે તો કોઈના સાથે સંપર્કમાં રહેેવો હોય તો તરત જ આપડે એમને ફોન કરીને એના સાથે સંપર્ક સાધી શકી છી અને એટલું જ નહી પાછું કે ટેકનોલોજી વધતી જાયશે એટલે આપણેે ઘણા બધા કામો આપડે હવે આપણા મોમાં જેમ કે હવે કોઈ પણ સરકારી ક કામ છે જે હધાર કાર્ડ સુધાર ગ્ય બેંક માં પૈસા ભરવા જવા કે એવું બધું એ માટે લાઈનમાં ઊભું રહે એવું નથી ભરતું તમે બેંકમાં જવું હોય તો એટીએમમાંથી પૈસા તમે ભરી શકો અને કોક ના જો ટ્રાન્સફર કરવા તો તમે કરી શકો આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હોય તો તમે ડાયરેક્ટ ઓનલાઈન કરી શકો મોબાઈલ ના ઉપયોગથી ફાયદા તો ઘણા બધા છે પણ મારા માટે તો નુકસાન પણ એટલા બધા છે તમારું શું કેવું એના છે
હા એદમ મસ્ત સાચી છે કારણ નુકસાન પણ છે ને અતારના જ તમે જોધાશો કે બાળકો મોબાઈલ નો ઉપયોગ કર ફોટો નીચે કાઢતા હોય છે એના કારણે એને ભણવામાં પણ એને અસર કરતી હોય છે સવારે ઉઠીને ડાયરેક્ટ મોબાઈલ ચાલુ કરી દે પેલા પેલાના જે બાળકો હતા બધા હમ રમવા માટે બારે જતા હતા અને જે બધા બાળકો છે એ બધા આખો દિવસ મોબાઈલ ની અંદર જ હોય છે કારણ કે મોબાઈલ ની અંદર ગેમો બધું આવતું હોય બધું ઓનલાઈન જ કરતા હોય છે અને એના કારણેમ નુકસાન પણ ઘણું થતું હોય છે નાની ઉંમરે આંખો ના ચશ્મા પણ આવી જતા એવું બધું પણ થતું હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે કેમ આંખોને નુકસાન પણ નાના બાળકોને એટલું થતું હોય છે અને બાજુ હવે તો માતા પિતા પણ નાના બાળકો રોતા હોય તો એમને ફોન આપી દે એટલે શાંતિ બેસે એના માટે પોતને શાંતિ મળે ને એના માટે બાળકને ફોન હાથમાં આપી દે જેનાથી બાળક ના હાથ ના બધાને કેટલું નુકસાન કરે
પણ પાછુ મોબાઈલમાં ફાયદા પણ છેજ ને કે આપડે એને ઓનલાઈન ક્લાસ કે બધું વિદ્યાર્થીને સરળતાથી ઘરે બેઠા બેઠા એ કરી શકે છે એ વિડીયો કોલ કેને એનાથી જો ના જ કરીએ તોય પણ આપડે કરી શકીએ સરળતાથી પણ આપડે જોગ્યા ફરવા ગયા હોય જગ્યાએ પણ આપણને જોસ્તો ના મળતો હોય તો આપડે અને એપ ની એવી સુવિધાઓ પણ આવતી હોય છે જેથી કરીને આપડણે તરત નાસ્તો મળ મળી જતો હોય અને આપે એને ઓછવાની પણ જરૂર પડતી નથી આના માટે તો મોબાઈલ બઉ ઉપયોગી છે મારું કેવું એમ છે
હા એ વાત તો છે જ મોબાઈલ ઉપયોગી તો છે જ પરંતુ ઘણા લોકો જે કેમ રમવા માટે પછી ઇન્સ્ટામાં રીલ્સખવા માટે એવી રીતે બધા દુરુપયોગ કરતા હોય છે તો એના વિશે તમારે શું કેવું
હા એ તો થાય જ છે એનો ઉપયોગ અ કે આખું જે સવારે ઉઠે ને પેલા લોકો બધા બહાર ફરવા નીકળતા કે ભ જયારે પણ નવરા હોય ત્યારે બાળકો કે મોટા બમ બારે ફરવા પણ નીકળતા મટ આટો મારવા જની એવું બધું કરો હ ત્યારે શું કરે થોડી હજી નવરા હોય ને તરજ મોબાઈલ એને બેઈ જાય અને આખો દિવસ મોબાઈલ સોશિયલ મીડિયા વ કે ફ્રેન્ડ સાથે ગેમો રમતા હોય પબજી હોય ફ્રી ફાયર હોય આવી બધી ઘણી બધી અલગ અલગ છે બધી ઓનલાઈન અત્યારે ચાલતું હોય તો એનામાં આખો દિવસ ક્યાંક મશ કરતા હોય છે લોકો
હા એજ ને હ તો ઓનલાઈન ગેમો રમ ઇન્સ્ટામાં ર જોને દિવસો બનાવીને એવું બધું જ કરતા હોય છે તમે મોબાઈલ નોકેલ છે એના માટે કરો છો સૌથી વધારે
હમ હું તો એને વાત કરી માહિતી પહોચાડ એક મારી મારી કોઈને આપવી હોય પેલા એવું હતું કે પર્સનલી જઈને આપવું પડતું મોબાઈલ છે તો તરત ફોન કરીને માયરિંગ પોહચાડી શકાય છે અછ કો પણ એજી રીતે આમાં પણ મદદ મળતી હોય છે મને કે કો પણ માહિતી એવી હોય કે મને મળતી ના હોય તો મોબાઈલ સર્ચ મારું એ બધી માહિતી આવી જતી હોય તો આના પણ ફાયદો થતો હોય છે મને
હા એ વાત તો તમારી સાચી એમાં તમે એમ ઉપયોગ કરો છેો બરોબર પરંતુ જે ઘણા વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે મોબાઈલનોો તો મારો મન તો એમ જ અમે તો સાંભળ્યું છે કે બાળકોને કે વિદ્યાર્થીઓને મો બ લ ના આપવું જોઈએ જ્યાં સુધી એને ધોરણ દસ કે બાર પાસ ના કર લે કોલેજમાં ના આવે ત્યાં સુધી તો એના વિશે તમારું શું માનવું છે
હા એ તો વાત સાચી છે અને સરકારે પણ જે નિયમો બનાવ્યા છે જે અઢાર વર્ષ પછી મારા કો મોબાઈલ જેવું આપી શકે આ સાચી કારણ કે એનામાં ખોટી અસરો પડતી હોય છે બાળકોને અને જે અમુક તેવી એપ્લિકેશનો બ ગ એવુંજ કરતા હોય છે કે એનામાં બાળકોને કઈ ખબર જ નથી પડતી હોતી પછી અંદર જે બેંકિંગની એવી સગવડો અત્યારે બઉ સારી એવી થઇ ગય છે મોબાઈલ થી જ બધું પૈસા ટ્રાન્સફર થઇ જતા હોય તો બાળકોને એટલી બી સમજને નથી પડતી તો એને પૈસા પણ ઉપાડી લે છે અને એમો ની અંદર ને એની અંદર પણ એ પૈસા હા આપડી નાખતા આવે છે એના માતા પિતા ને પણ એમને ખબર પણ નથી હોતી એવું પણ થતું હોય છે
હા એ વાત તમારી સાચી માતા પિતા ને ખબર પણ ના હોય અને બાળકો બેંક માંથી પૈસા ઉપાડી દે હ મારે જેવું તો નજીકમાં એક મારો મિત્ર જ હતો એના ઘરે એ પોતે જ પૈસા ચોરી કરી કરીને ઘરે મતલબ બેંક માંથીવા ઘરે કોઈને એમ ફોન જ નતો આવતો એના મમ્મી કે પપ્પા ને બરોબર તો હવે એને ઓનલાઈન ખાતું ખોલાવી દીધ બધા પૈસા ગેમમાં નાખતો હતો કંક એક લાખ એસી હજાર જેવા તો ગેમમાં નાખી દીધા એના પૈસા હવે એટલા બધા પૈસા એમાં નાખ્યા તેન કરતા કોઈક સારી જગ્યા વાપર્યો હતો અને પાછું ગેમમાં નાખવાથી પાછું એવું તો નહિ કે પાછા ગેમમાં મળે એરા ખાલી નાખવા આપડે ગન સ્કીિનો એવું બધું લેવા માટે ખાલી બસ ફ્રી ફાયર માં વધારો કે તો બંડલો ખરીદવા અને એના માટે પૈસા બગાડે અમે અમે કદાચ આપણે એવું એ માનીએ કે ગેમ રમવાની સટ્ટો રમવાની મતલબ લત લાગી ગઈ હતી. પૈસા નાખી ને જીતે તો મારે પાછા એવી રીતે હોય. તો એ વાત તો કદાચ ચાલો એક સમય સમજીએ ખરાબ પણ આમાં તો ખબર જ છે કે કશું નાખવાથી કઈ થવા નહી નહી બ બધી નુકસાન વધારે થશે તો તોય પણ લોકો નાખે જાય
હા એરી હસ્ સાચી છે હ શું થયું ખબર હ કે પેલા જેમ મોબાઈલમાં જેમ બધો ઉપયોગ કરતા ને એનામાં એવું નતું કે પૈસા મ મોબાઈલ દ વાપરતા કે આપડે જે એટીએમ કે ફોન ભેથી કેનાથી પેલાધમાં જઈને પૈસા ઉપાડી ને એ બધું કરા અ મોબાઈલ આવી ગયો સગવડો વધી ગય છે. એના કારણે સાયબર ફ્રોડ ને એવું બધું પણ થવા લાગ્યું છે. અત્યારે એટલા બધા હિસ્સાઓ સાંભળવામાં આવે છે કે હ પૈસા એટલા ઉપડી ગયા અને અમુક જે આપડ મોટા છે આપડા દાદા કેવાય કે પપ્પા કે એમને ખબર પણ નથી હોતી કે પેમેન્ટ કેવી રીતે કરવું ની. અને એમને આવું થતું હોય છે સાયબર ફ્રોડ ને એવું બધું પણ થઈ જતું હોય છે. હા પણ સાચવાની જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી. અને પાછું સાયબર જે સાબર પ્રોડ કરતા હોય કે ઓટીપી અમે સરકાર પણ અને આરબીઆઈ પણ આપને મેસેજ કરીને જાણ કરે છે કે તમારે ઓટીપી કોઈ ના સાથે શેર ના કરવો કે તમારે કો તમારી બેંકની પન બધું કોઈને જણાવવું નહીં પરંતુ જે તે પ્રમાણે મતલબ હેકરને ને એ જે પ્રમાણે લાલચ આપે ને એટલે વ્યક્તિ એમાં ફસાઈ જ જાય છે. મારું તો એવું માનું છે કે એવું હ ને સરકારે ક્યાંક કરવું જોઈએ કે જેનાથી ને સાયબર ફ્રોડ કરવા વાળા ને સાયબર ફ્રોડ કરી નાખે અને એમને કડક દંડ ની સજા થવી જોઈએ. તો લોકો હ મતલબ સાયબર ફ્રોડ થવાનો ઓછો થશે. બાકીના તો લોકો તો તો પાછા એવું લાગે છે.
હ પાછા અમુક તો કેવા છે કે અમુક લોકો એવા ને કે બધા મોબાઈલ એવીતે ઉપયોગ કરતા કે નાસ્તા માં ચાલતા જતા હોય કે એના માટામાં ચાલતા હોય કે આવી રીતે ચાલતા હતા મોબાઈલ નો ઉપયોગ કરતા હોય. તો આવું ના કરરવું જોઈએ મોબાઈલને કારણે મોટું આપે હમ નુકસાન થઈ રહ્યું છે. એમ પાછળથી હોર્ન મારતું હોય. તો આપણેે ખબર જ નથી હોતી પછી એક્સિડન્ટ એવા બધા કેસો પણ થતા હોય છે. અને બીજું એ કે મોબાઈલ નો ઉપયોગ એવી કતો ફરતા હોય છે ને કે શું કેવાય પોતાનું કામ તે કરતા નથી મોબાઈલ નો ઉપયોગ વધારે કરતા હોય એવું પણ થતું હોય છે.
એજ ને મારું તો એવું માનવું છે કે મોબાઈલ થી જેટલા ફાયદા એથી વધારે તો એને નુકસાન છે અને મોબાઈલ ઉપર સમય વધારે બગાડીએેીએ બધા. તો તમારું એના વિશે શું માનવું છે?
અને અત્યારે તો કેવું છે જેમ નાના વેપારી છે મોટા વેપારી છે એમને બહુ ફાયદો થતો હો કારણકે કે પેલા કોઈ પણ માલ સામાન કે કઈ મંગાવવું હોય તો એલા બધી માહિતી આપવા જવી પડતી પછી માલ આવતો. અને અત્યારે મોબાઈલ ની જે સગવડો થઈ ગય છે એના કારણે વેપારીઓને અમને બહુ સારું થઇ ગયું. કે તરત ફોન કરીને માલ પણ મંગાવી શકે તરત માલ આવી જાય. મોબાઈલ ના આવી નેતે પણ ફાયદા થતા હોય છે. અમુક એ ખોટી નેતે ઉપયોગ કરતા હોય છે, સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા થી બધા વ્યક્તિ એ થોડું દૂર જ નવું જોઈએ, મારા કહેવ છે તો આવું છે.
આમદા જો ખરેખર તો કેવું હોવું જોઈએ કેને સોશિયલ મીડિયામાં એવો નિયમ હો જે કે આધાર કાર્ડ ઉપર કેવી રીતે જ ચાલુ થાય એટલેને લોકો અઢાર વર્ષથી નીચેલા લોકો વાપરી જ ના શકે મતલબ બાળકોને બધા એનાથી ઘણો ફરક પડી જાય ના પડી જાય
એમ મને તો એવું લાગે છે કેમ મોબાઈલ ઉપર સમય નો આપડ બગાડ થાય છે અને આપડ પૈસા નો પણ બગાડ થાય છે હંગે બધા એના બેલેન્સ ને એટલું જ કર ચલા તો બેલેન્સ નો પણ ખર્ચો નહી આખા ઘરમાં એક જ મોબાઈલ હતો અને એમાં આપડે ખાલી બેલેન્સ કરાવતા અત્યારે ઘરની અંદર પાંચ જણા હોય કે છ જણા હોય તો બધાના જે મસ્ મોબાઈલ હોય છે. એટલે આવા મોબાઈલ ના ખર્ચા પણ વધી ગયા છે. એના કારણે પછી આપડો જેજ તને જે ખર્ચો થતો એનામાં પણને અસર થતી હોય છે આ બધા ખર્ચા ના કારણે મોબાઈલ ના એટલો ઉપયોગ હોય એટલો જ ઉપયોગ કરવો જોઈએ વધારે મળતો ઉપયોગ ના કરવો જોઈએ શોટમાં ગઈએ તો ઓગે
હા ચાલો તો સારું બાય